છોકરો છો અત્યાર તો દેખાતા બી નથી તમે તો.
ભલે આ હવે જોબ નું કરું છું થોડુંક તો એના લીધા ઘરે જ રહું છું.
ઘરે રયને કંટાળો નથી આવતો તમને?
કંટાળો તો આવે પણ હવે જોબ તો કરવી પડે ને. વર્ક ફ્રોમ હોમ ચાલુ છે તો.
અચ્છા વર્ક ફ્રોમ હોમ છે તો તો સારું કેવાય ઘરે બેઠા બેઠા બેઠા કામ ભી થઈ જાય ફ્રી ફ્રી ટાઈમ બી મળી જાય આપણને.
હા એ એ તો છે પણ અવે જુઓ આપડે પેલું ઓન ફિલ્ડ જઈ ને કામ કરીએ અને પેલું બધા મળીએ તો આમ અંદર થી એવું સારું લાગે આમાં તો ઘરે બેઠા બેઠા બધું કરવાનું. વાત કરવી તો એ કોના જોડે કરવી એવું? હલો હલો. હલો. હા અવાજ આવે હા બોલો.
બાકી તમારું શું કેવું સક્સેસ ડિગ્રી વગેર મેળવી શકાય?
હા મેળવી શકાય ને જુઓને આપડે આ બધા ખેલાડીઓ છે ક્રિકેટ એટલે કે જુઓને ક્રિકેટરો છે પછી આપણા અમુક અભિનેતા ને એ બધે છે આતો એ લોકો એમનેમ બી સક્સેસ થયા છે. અને અમુક બિઝનેસમેન બી છે જુવો આ અંબાણી છે, અદાણી છે એવા. કે એ લોકો એમનેમ બી અ પૈસા કમાયા છે પોતાની સ્કીલ થી
કે વાત સાચી કેમ કે અત્યારના જનરેશનમાં કેવું કે લોકો કેહેતા હોય કે ભાઈ ડિગ્રી ઉપર કામ કર ડિગ્રી હશે તો કઈ બની શકીશ. ડિગ્રી હશે તો નામ થશે, ડિગ્રી હશે તો પૈસા આવશે, ડિગ્રી હશે તો રિસ્પેક્ટ મળશે. આવુ બધું આપણેે જનરલી સાંભ સાંભળતા હોઈએ છીએ પણ તમે કીધું એમ સાચી વાત છે કે આપણા સામે જ કેટલા બધા ઉદાહરણ છે કે ધીરુભાઈ અંબાણી છે, સચિન તેંડુલકર છે. અને આવા તો ઘણા બધા જુદી -જુદી ફિલ્ડોમાં આપણને જોવા મળી જાય કે ભાઈ. વગર ડિગ્રી એ એમના હાર્ડવર્ક ઉપર તેઓએ સક્સેસ મેળવી છે.
હા એ. એ જ તો વાત છે કે તમે ડિગ્રી હોય ડિગ્રીથી તમારો કોઈ વેલ્યુ ખારી કે તમે આટલું ભણેલા છો કે આટલું છે. બટ તોયે ડિગ્રી વગર ભી તમારા સ્કીલ હોય તમારો મહેનત હોય. તમારા માં ધગસ હોય, ડિસિપ્લન બધું જો બધા ને મેળ હોય તો તમે ગમે તે કરી શકો છો એમ તમારામાં. આ જુઓને આ આપડે હજી અત્યારે જ આઈ પી એલનો સ્ટાર બની ગયો શું વૈભવ, સૂર્યવંશી કિક પંદર સોળ વર્ષનો તો એ જોવાના. એને હજુ તો દ ટેન્થ ભી પાસ નહીં કર્યું. એને અત અહ હમણાંની જે એક્ઝામ હતી બોર્ડની એક્ઝામ ટેન્થની એ બી એને ના આપી આઈ પી એલ માટે. તો કેમ કે આમ એના અહ ટેન્થ પાસ કરે એના કરતા અહીંયા આઈ પી એલમાં એની વેલ્યુ વધારે હતી, તો એને આઈ પી એલ ચૂઝ કરી. તો વેલ્યુ ડિગ્રી વગર શું કે ટેન્થ વગર એઈ એને તો વેલ્યુ મળી એને તો.
હા એ વાત સાચી કે ભઈ તમારે એક ટાઈમ એવો આવે કે તમારે નક્કી કરવું પડે કે ભઈ તમારે કંઈ ફિલ્ડમાં જવું છે, જેમકે તમારે પેશન ફોલો કરવો છે, કે પછી જે બધ ધા છોકરા ફોલો કરે કે ભઈ સ્ટડી કરો, અને પછી પેશન ફોલો કરો એ કરવું છે. પણ જોકે હું તો એમ કહું ને કે ભઈ એને પેશન ફોલો કર્યું, અને સારું એવું પ્રદર્શન ભી કર્યું આઈ પી એલમાં. અને અત્યારે તો ઇન્ડિયન ટીમ માટે ભી સિલેક્ટ થઈ ગયો છે. તો નાની ઉંમરમાં આટલું બધું અચીવ કરવું એક સારી વાત કહેવાય.
હા ઈ તો છે. પણ અમુક હોય છે, કે ભઈ તમે મહેનત કરો તો ભી તમને સફળતા નહીં મળતી એવું હોય છે અમુક જ અમુક વખતે એમ. કેમ કે આપણે જોવો ક્રિકેટની વાત કરીએ આપડે તો ન્યૂઝ ઝીલેન્ડની ટીમ છે, આમ જોઈએ તો બહુ મોટા સ્ટાર ખેલાડીઓ હતા ફાઈનલમાં ને એમાં એ વખતે કેન વિલિયમસનને એવા બધા. તો બી એ વખતે એ લોકો વર્લ્ડકપ નતા જીત્યા, અને જો-જો તમે એ લોકો ફાઈનલમાં આવે ને વર્લ્ડ કપ નહીં જીતતા, મહેનત બહુ એમની. પણ ગમે ત્યાં એમને કચાશ રહેતી હોય, ને પછી લાસ્ટ મોમેન્ટમાં ફેલ થતા હોય એવું ભી થાય અમુક વખત.
હા એ તમારી વાત સો ટકા. પણ એક વસ્તુ આપડે ખબર હે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડનો વર્લ્ડ કપ હતો ફાઈનલ?
હા, હા. હા, હા એજ વાત.
એમાં કેવું કે એમને લોકોને મતલબ આમ જીતવાના ચાન્સ હતા તો બી કેવું કે પ્રેેશરમાં આઈ ગયા તા ને તો પ્લેયરનું જે પરર્ફોર્મન્સ નીકળવું જોઈએને એ જ નીકળતું નતું એમનામાં. જેમ કે બેસ્ટોક્સ હતો સારો પ્લેયર હતો, પણ જેટલા ચાર રન થયા બેટ ઓવર થ્રુ થી પછી ઘણા બધા એવા મોમેન્ટ હતા કે જ્યાં એવું લાગ્યું કે ભઈ આ-આ નતું થવું જોઈતું. પણ કેવું હોય કે પ્રેશર પડે ને ટીમ ઉપર, એટલે ગભરાઈ જાય, એટલે એમ-એમ ન્યુઝીલેન્ડની પ્રોબ્લમ ઈજ છે કે પ્રેશર મેચમાં એ થોડું કાબુ નથી કરી દેતી.
હા એ જ છે. તમારામાં જે ટાઈમ ઉપર પ્રેશર બી બધું સરખું મેન્ટેન રાખી શકો તો તમે એવા પેલા ક્રુશિયલ મોમેન્ટ કહેવાય એના ઉપર તમે આમ પોતાનું હક જમાઈ શકો. નહીંતર પછ જે આપડે વરસો પછી સિલેક્ટ થઈ હોય ટીમ વર્લ્ડ કપ ના ફાઈનલ માટે તો એમાં બી પછી આવું થાય ને તમે હારી જાવ એવું થાય.
હા જેમ કે સાઉથ આફ્રિકાની ટીમ જોઈએ તો એમનું બી સેમ એવું જ છે કે ભાઈ પ્રેશર મેચમાં આવે ને એટલે થોડું ફંબલ કરી જાય પણ ડેવિડ મિલર પ્લેયર સારો છે એ પ્રેશર હો કે ગમે તે હોય એનું પરર્ફોર્મન્સ તો આવે જ છે બાર.
હા એ વાત સાચી આપડે જુઓ ને હાલની જ વાત કરીએે આ એક બે વરસ. તો ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની ફાઈનલ હતી ટી ટ્વેન્ટી તો જોયુ જ હશે તમે કે ત્રીસ બોલમાં ત્રીસ જોઈતા તા. પણ ના થયા એમનાથી. કેમ કે એ લોકો પ્રેશર માં હેન્ડલ જ ના કરી શક્યા ન આપડા ઈન્ડિયા અ હારવાની હતી એવું બી અંદરથી નક્કી હતું. તો બી કર્યું એમને.
એ જ વાત છે ને કે ભાઈ એ ટાઈમે જુઓ. બે વસ્તુ હતી કે ભાઈ એ પ્રેશનરમાં બી આઇ ગયા. અને કેવું કે રિષભ પંતે જે ટાઈમ લીધો ને એ ટાઈમ જેટલો તમાર જેટલો મતલબ તમારો ટાઈમ વોસ થાય ને ગેમમાં એટલું તમારે પ્રેશર વધે કે ભઇ ત્રીસ માં ત્રીસ જુએ. કે ફાઇનલ છે એટલે મગજમાં વિચારવું આવે એટલે તમે કઈક નવું વિચારવા જાવ ને દૂર રમી બેસો કે એવું ઘણું બધું થાય. અને પછી જોવા જઈએ ને કે ભાઈ રોહિત શર્માની જે સ્ટ્રેટેજી હતી. અને હાર્દિક પંડ્યાને હા શું કેવાય બુમરાહ ને લાવ્યો હતો ને બીજી ઓવરમાં.
હા.
અને પછી એને જે વિકેટ કાઢી પછી તો શું બધાએ વિકેટ કાઢી હર્ષદીપે કાઢી હાર્દિકે કાઢી
હ બુમરાહે ખાલી બે જ રન આપ્યા હતા.
હા એજ એમાં ભી કેવો કોન્ફિડન્સ હતો ખબર હે ન તમે જોયું હોય તો કે ભાઈ બોલ આપી દીધો. કર તારી રીતે કઈ સમજાય પણ નહી કેમ કે ખબર છે કે જે ભાઈ પ્લેયર પ્રેશર હેન્ડલ કરી શકે અને એના માઇન્ડ થી વિચારી શકે. પ્રેશર ને મતલબ માઈન્ડ ઉપર ચડવા ના દે તો એ માણસ કઈક નવું વિચારીને હે ને સામેવાળા ને આઉટ કરી શકે.
હા એ તો વાત તમારી સાચી છે પણ એ લોકો એ કર્યું અને છેલ્લે ઈન્ડિયાને જે મોમેન્ટ જોઈતો હતો બહુ વર્ષો પછી એ મોમેન્ટ એમને અપાયો.
હા સોટ
હલો
પણ આપણે જે વાત કરતા હતા કે ભાઈ સક્સેસ વિધઉટ અ ડિગ્રી
હા એ તો છે પણ એમાં જુઓને બધા આમ તો કહીએ તો ડિગ્રી અત્યારના હાલનામાં તો જોઇ જોઈએ બી ખરું. કેમકે અમુક જગ્યાએ તમારે જો અમુક સોફ્ટવેર છે કે ગમે તે કોર ફિલ્ડ ની તમાર જોબ જોઈતી હોય. કા તો તમારે એમને ડીમાર્ટ કે એવું નાની એવી જોબ જોતી હોય. કે ભઈ, હાર્ડવર્કિંગ વાળી કે ઓન ફિલ્ડ કામ કરી લઈશ. તો એમાં બી તમને એમ કે છે કે, બાર પાસ કે ટેન્થ પાસ હોવું જોઈએ, એવી વાત છે આમાં બી. નહીતર અમે નહીં તો અમે ત તમને લઈ લઈએ. અને ગામડામાં બી હવે તો એવું થઈ ગ્યું કે જે શેઠ લોકો હોય, એ લોકો એમ કે કે અ, એમ કે, કે તન દુકાને તો હું રાખી દઉં, પણ તારે દસમું પાસ હોવું જોઈએ, એવી વાત
હા એ તો છે. કેમ કે તમે હવે મોટી મોટી કંપનીમાં કામ કરો છો તો પછી હિસાબ કિતાબ કરતે તો આવડવો જ જોઈએ. પણ બીજું કેવું કે, તમારે નોકરી કરવી હોય ને જીવનમાં તો જ ડિગ્રી જોઈએ. બાકી બિઝનેસ કરવો હોય ન, તો હું તો ડિગ્રીમાં ભણાએલું ગમે તે હોય, એ કશું બિઝનેસમાં કામ આવતું નહીં.
હા, એ તો છે જ. કે એમાં તો કામ તો નથી જ આવતું. પણ હવે જુઓને હવે બેવ બાજુ જોવું પડે. અમુક જે હોય એમનાથી હા, આમ બિઝનેસ માટે એના માટે ફંડ બી જોઈએ, એવું બધું ના બી હોય, એમ. એટલે એ બી ના કરી શકે, તો પછી એ ભણીને જ આગળ વધાય, ને એવું બી થાય.
હા, એ બી છે, કે ભઈ તમારી માસે પ્રોપર ફંડ હોવો જોઈએ બિઝનેસ કરવા. અને ખાલી ફંડ થી કંઈ નહીં થતું. તમારું કમ્યુનિશન સ્કીલ હોવી જોઈ, કે તમે સામેવાળા ક્લાયન્ટને કઈ રીતે કનવીન્સ કરો છો. અને ક્લાયન્ટસ બી હોવા જોઈએ, તમારે કોન્ટેક્ટ બી હોવા જોઈએ. એટલે બિઝનેસ કરવામાં તો ઘણું બધું વિચારવું પડતું હોય છે. પણ તો બી જોવા જઈએ ને, તો ધીરુભાઈ પાસે કંઈ નતુ. પણ તો બી એમને કેટલું મોટું એમ્પાયર ઉભું કરી નાખ્યું.
હા, એ તો એમની ધગસ હતી, એના પાછળ એમનું હાર્ડવર્ક બી હતું. અને એ લોકો અને અત્યારે બી જે જૂના લોકો છે, આજે કાઠિયાવાડના એ લોકો બી કે છે કે અ ઘરે ઘરે જઈને સાયકલ લઈને વેચતા તા બધી વસ્તુ. એ વખતે.
હા. એજ ને. તો બી મતલબ અત્યારે એટલો મોટો એમ્પાયર કર નાખ્યો, કે એમના દસ પે, દસ શું ખાસી બધી પેઢીઓ સુધી જોવું જ ના પડે કંઈ.
હા, એ તો છે જ ને. એ તો ભઈ એમની મહેનત, હવે. હા તે ચાલો
હા એ જ. સારું ચલો તો.
હા.